હેલો. હા. અ મારે એ કેવાનું છે કે કાલે રજા છે કે?
ની ખબર, મેસી આવ હતા. મેસી આવો હતા? તે જ ને.
ખરી કાલે પંદર તા પંદર તારીખ.
હા.
હ, કાલે જગન્નાથની રથયાત્રા છે ને પાછી
હા. બહુ વાગે ની ને હારુ બાકી લ
થયુ વરસાદ નહી આય્વો. તો લેટ આવ્યો. તો દાખલો કરવા પડશે?
કયારે?
દાખલો કરવાનો અને કેટલા વાગ્યા ખરા સાત વાગવાનાને એક કામ કરીએ સારા સાતે કરીએ બરાબરને હા હવે ધૃવીન ના ઇના ટો ઈના તોબધો ડાફલોટ થઈ ગયલા.
હાટ બનાઈએ ઘણા
અને કલા ખેલો આપડો બે હજાર કયું બાકી દાખલો
બે દાખલા બાકી
બે હજાર તેવીસનોને
બે દાખલા બાકી બે
આ પણ બે હાજર ત્રેવીસ નો કે ચોવીસ નો? બે હાજર ત્રેવીસમાં છે ને એક જ જોવા પડહેને ઉડાહરણમા આજે બેની જ કેપેસિટી છે. બે કરવાની જ કેપેસિટી છે કઈ
બેજનગર
બસ બેમા જ પટાઈ જવાનુ
ત બ છે
અ
કાલે ટુશનમાં ભી શફરે
તો તો તો થાય
તો કાલે કોલે કોલેજમાં કેટલા લેક્ચર ભરવાના?
અ લગે કાલે કયો કયો શે?
કાલે છેલ્લો છેલ્લો સ્ટેટનો છે કાલે બેહવાનો કાઈ?
તો જો હે ને બેહો બેહાય તો બેહવાનું કેપેસિટી હોય તો ની તો ની બેહવાનું
મે તો ની બેહવાનો સ્ટેટમાં કેમ કે સ્ટેટમાં છેલ્લું લેકચર તો ચાલે અવે ચાલે કેટલાક ભરીયા કરવા ના હ
જો હું હવે?
અ એ રમમાનો કે નહી?
હમ્મ.
હમ્મ.
હમ્મ.
આજે ક્લાસમાં અમારી પેલી ચાર બેન્ચવાળીઓ અમારી જો પાહિ પછાળથી જો કીધેલું તે હેમાગી મેમ એ તો અમારી ચાર બેચો મેં ને ધ્રુમિલ, એ બેન્ચ પર હજ ને તો એટલે અમારી ચોથી બેન્ચ હતી એ મતલબમાં
ચોથો અતોને કેવા આવો તમ બન્ને મજા આવશે
અરે મે તો ચુપચાપ એ બાજુમાં એમ થોડું થોડું વાત કરીયા કરું પણ પેલા લોકો બઉ વાત કરતા હતા અરે દ્રુમિલ તો ફોન બા કે ન લાગી રહલો ને અગારવારા તો લુડો રમીયા કરે પેલા પાછળથી બોલવા લાયગા ત્યારે પેલો એમ નીકળું તારે ભી રમવાનું?
દેવાંગ તો પહેલી સાઈડ હોય
અને આપડે ખાલી ફોક્ટના એટલા લેટ ગયા
પેલા તો થોડી કોઈ ચાપવાના લીધે નહી ગયેલા ને
તો કંઇ, ના લીધે
તો હું
તો દિલ્હી લેવાનો તો કહેતા લેકચર એટલે જતાં હતા કરે તો લેક્ચર
રે નહી એ ના હાથે કાય એમાં બેવાર બરાવો રે ના ઓડિટિંગ નું નહી જુવે જુવે ઓડિટિંગ બી જુએ પાહું તકલીફ અરે પહિ થિયરી ચાલે તો હમજીએ હું ને એ બધા મુડા લખાવે દેવાંગ પર થી લઈ લે હું બરાબર ને?
ચાપો તો ખાલી બોલ્યા જ કરે આપડે તો એ હમજ ભી નહી પડે એ તો.
એ તો તને ઊભો કરે ચલ ઊભો થાય એમ કે હા બોલ મેં બોલો તાય તો તું એવું ઉત્કટ રહી જહે ન ને તન ઉભો કરે હેં. હમ્મ
દાખલો કેટલા વાગે કરવાનો?
એટલા અત્યાર સાત વાઈગ્યા છોકરીઓને સાડા સાતે કરીએેન?
સાડા સાતમાં બે દાખલા થઇ જયા ને?
સાડા સાતમાં સાડા આઠ વાગ્યા લગનમાં થઇ જાય હ બન્ને.
એ તો કેમ પછી જ દાયરેક્ટ જમવાનું?
હ ચાલે એ તો થોડું થોડું જો બાકી ઉદાહરણના કરીએ મેં તો કેમ
ઉદાહરનો થાય તો કરોનો પેલા પેલા બે તો કરીએ ને તેમાં જ બઉ વાર લાગી જાય હ.
અરહ અર વારભી લાગવનો તો છ.
બે દાખલા કરવામાં હાલત ખરાબ થઈ જાય આપણી.
હમ આ બધું વાંચવાનું ક્યારે સીઆરએફમાં અને સીઆરએફમાં, ઓડિટિંગમાં બીએમાં બધા મુદ્દા ડાઉનલોડ કરવા પડ હે ને, પેપર ને બધા પછી અરે ની થઈ રહે, બે
આપડા ફોટા પડેલા, આપડે લાઈબ્રેરી માંથી
હ, હ, જરૂરત ન બલે આપે, લગભગ આમામાંથી ડાઉનલોડ થઈ જયા હો.
મેદુમલ પર બે હાજાર પચીસ ના બધા. એ છવ્વીસ ના બધા હતા, ઉમેર પર.
હ છે ને, એના પતક પેપર બધું નતુ બધું જ છે, એના પ
એના બધા પેપરો બીજા ડાઉનલોડ કરો લેના ચજીપિથી પથી
વિનસ ઓલ્ડ પેપરમાંથી ઓલ્ડ પેપરમાંથી ડાઉનલોડ થઈ જાય.
ડાઉનલોડ લખવા નોરી
હમ્મ. વરસાદ આવવા જોઈએ, રાતના આગળ થઈ શકે.
કઈ ખબર?
બરાબર. ટુશન બહુ જલ્દી છે તરે, ઉઠાય ની તે દ મને. બહુ વધારે આવ્યા કરે.
કાલા કંટા જાયે, એમ ભી.
એ મામાંડીવાર છોર અરે નહી આપે, ભૂષણ મા એમાં તડાર બોલાવે. પછી કેવી રીતે આપવાના?
અને પટ્રોલ પૂરુ ઉના
કાલે પુરાણનું છે, પૈસા લઈલે જાય.
કાલથી લાવો, કાલથી પૂર આવના.
એક કામ કરો, તે જ બાજથી જ પુરાય લે તો સારો પડે, આવતી ફેરી કોઈ ગેરંટી નહીં લાગે મને. આજે કયોને ટોલ કોલ કે એમ. રેસ આપું તો જાયને, એવું લાગતું હતું. પરાલા તો બોલ હાર છે, તો જ.
તા લગી જ તો પહોંચી તો જાહે ને.
અરે ઈઝીલી પૂછી છે, પૂછવાનો સવાલ નહીં મળલો. પણ આવતી વખત, હું મને ડાઉટ લાગે. બધાય કોલેજના હગારશીટ. અરે કોલેજ ના અગારી ખઉ કેન પેલું પેટ પંપ છે. કોસબ રોડ બાજુ ટી પુરાવો તો. ચાલે કે નહીં.
હું પણ પહેલા દૂરમલ ક્યા કરતા, રાજાના નહીં જાના.
રાજા રાણીવાથી પુરાયને જાઉ. કાલે કાલે ખાય નાતો કેમ? ગરમ દરેની ખાઉ, હું કાલે ખાય.
હું. હું પણ અમદારજોવું નહીં તો, કેપો બનાવે કે, હું મમ્મી ને બનાવી લે.
અરે નિએ સાર બરું બેગ બહારની રેંનકોટ લઈ જ કે, પછી ડબ્બો લઈ જવાનું. તો પછી હું લઈ જાય. બાર કેટલું લાગે ને, એટલુંમાં તમને ભૂખ લાગી જાય કે, તમામ તો ભૂખ લાગે નહીં. મેતો ખાયને, શાક-રોટલો ખાયના આવું. એટલે મનતો ભૂખ લાગે નહિ વધારે. જોઈ હવે હું કે તો ડબ્બોમાં તો પછી ડબ્બો બી કા ખાવાના પાર્કિંગમાં? પાર્કિંગમાં તો બધું ગંધાય હારા બધું વોશરૂમ બને બાજુમાં તરાવ તો ધુમિલ રટ એસ રોટિયા જે ખાઈ લેહો એમ કે,
એતો ત્યારે એફઆઈનું કંઈ ચાલો થોડું કરું ત્યારે ભીન ન આવતી હોય તો બહુ
હવે તો બઉ ભીડ થાય નઈ કામ લાગે એફઆઈ નું ચાલુ થઇ.
ની પણ એમને દસ વાગ્યા એમ તો નહી રહી ભીડ જાય, પેલા હ પેલા લો વાળા આવે.
લો વાર અરે એમાં ભી ભીર તો રહી જને કેમ તે કસોટી જને આપણને પાર્કિંગની જગ્યા મળી ગઈ એટલે
હમ
હમ આ ત્રિપલ સી અ હુક ટેલી કરવાનો કે.
સેમ સિક્સમાં
ક્યાંથી સેમ સિક્સમાં કરવાના આ ધુમિલ જાતા તા જ હ દેવાંગ તો બધી જ કરવાના એમ ક્યાં કરે અ એક કોલેજમાં મન તોન લાગે કંઈક કરેે કરેને કેમ કે તો ઇન્ટરિપશિપ આવી જા ને, ક્યાં ટાઈમ મળલવાનો એને
દિવાળીમાં પતિને અને આપડા દિવાળી પછી સેમ સિક્સ ચાલુ,
ટાઈમ સિક્સમાં પણ થઈ રહે કે પાંચ મહિના ઘણો સમય લાગે નહીં જે એમની પેલી છે ને જેટલું વધારે પાંચ છ મહિના લગાને જેટલો વધારે સમય લગાવવાને તેટલું આપણને સારું આપણને બધું શીખવા મલે.
કોલેજમાં ભી લાગવાના જ ને પાંચ છ મહિના કોલેજમાં પરીક્ષા પડે એ પછી ભી જાય.
નાટક કરું કે એમ. કોમમા આપડે લાગીએ પહેલી મે મેમ એમ કેમ એમ કોમ ના પેલા વર્ષે આપણે ટેલી કરીએ? અને બીજા વર્ષે જ જીએસટી રિટર્ન ફાઇલ કરી ફાઈલિંગનું.
એમાં હું થાય?
રિટર્ન ફાઈલિંગ. એ બી ના લો બે એક મહિના એક બે મહિના નો જ કોર્સ છે બઉ કોઈ વધારે નહી મળે. એમાં છે ને જીએસટી રિટર્ન ફાઇલ કરવાનું. બરાબર ને ચાલે ને?
હમ્મ
જીએસટી રિટર્ન ફાઈલ. એ આપડે હીગી જાય ને આપણને થોડુંક જો નોકરીમાં જલ્દી લઈ લે હે. આમાં હું આપને કરે ની કરે ઠેકાણું મળે નહી. થોડુક તો કઈ તો કોસ રહેેવા જોએ ને કંપનીમાં લેહે તો એમને એમ થોડી લઈ લેવાના. બરાબર ને? એટલે ઈકો તો પરવાનું જ છે આપડે ને બીજું જો ઇંગ્લિશમાં કાલે ઇંગ્લિશમાં શના લેક્ચર?
હા.
ઇંગ્લિશમાં છે તો પછી પેલું ટેન આવરી ગેલાને બધા?
જોઈ લેવાનું વળી.
હમ્મ એમ તો એ અગાનું ચલાવે તો હારું. આ વખતે ઈંગ્લિશમાં માર્ક લાવવા પડશે, બરાબર ને.
ઇંગ્લિશમાં લેક્ચર ચાલે હે કે, એકાઉન્ટ ચાલે?
કાલે ચાલવાનો જ ને, કેમ નહી ચાલવાનો?
હમ્મ, સ્ટેટમાં બેવા નો.
સ્ટેટમાં મેં કાલે બેહવાનો વિચાર નહી કરતો ની બેવાનો.
કેમ?
કે છેલ્લો કેટલુંક બેસી રેવાનું, અમે કાલે ટુશન બી છે ઉપરથી. પણ કાલે ખાવાના એટલે કે નહી બેહવાના, એટલે બેવાના એમ ના ખાવાના એટલે. સ્ટેટમાં તો અઠવાડિયાના ત્રણ લેકચર છે, તેમાંથી બે બે તારીખ ના બઉ કાફી છે.
તો બી.
એ બધું. એ તો સારો શું કરાવે? બધું સ્ટેપ કરાવેને, ના કરાવે, તે કરાવે એવું બધું. કરીયા કરે, તેમાં શું પટ્ટો લાગી જવા આપડો?
હમ્મ, કઈ નઈ ચાલે.
હા, એ બાજી.
આજે તો આમ થયું તું.
હજી, તો નોંધ લીધી કે, નહિ પેલા
આ પેલા વળી ધ્રુમિલ
હા, ચાલ તો પસ
હમ્મ, ચાલ. અટકટ.